હમ્મ
હલો.
હલો હલો. !
હલો જય શ્રી કૃષ્ણાબેન.
હલો!
હલો સંભળા તો નથી.?
ના નહી તમારી આવવાજ નહી આવતી બહ ધમે ધમે આવે છે.
હા હવે આવી?
હલો?
હલો હલો હલો આવી અવાજ.?
હા આઈઆઈ પર બહુ કમ, ધમે ધમે આવે છે તમારી આવાઝ સ્લો આવે છે બહુ, હા બહુ જ સર્વરમાં બહુ પ્રોબ્લેમ થાય છે. હાલ
હા જય શ્રી કૃષ્ણ બેન મજામાં.?
હા મજામાં મજા મજા શ્રી કૃષ્ણ.
તબિયત પાણી સારા.?
હા સારા સારા તમારી.?
બસ સારી હો, આવ્યો અવાજો હવે બરાબર.?
હા પણ બઉ અટકી અટકીને મતલબ બહુ જ અટકે છે આમ લાગે છે કે વરસાદ. તો મોસમ ચાલે છે ને એટલે હા.
હા અવાજ અટકે છે? હમ. મમ્મી પપ્પા બધા મજામાં?
હા બધા બધા મજામાં તમે કેમ છો તમારી તબિયત પાણી સારી?
સારી છે, જમિ લીધું?
સોરી શું?
જમીલીધું?
હા હા બસ હાલ જ જમ્યું છે કેમ કે કાલે પેપર હ પેપર છે ને તો એટલે ભણતી હતી એટલે થોડું વહેલાં ખાઈ લીધું આજે.
અચ્છ એમ હા
હા તમે હા કાલ મારો ટેસ્ટ છે. સ્ટેટસ્ટિકનો ટેસ્ટ છે. હા હાલ ટેસ્ટો ચાલે છે ને એટલે ટાઈમ જ નહી મળતું.
હા હા
તમે તમે તમે જમી લીધો?
ઓ અમે છે અમે લીધું.
અચ્છા!
શું ખાધું આજે?
આજે કોકી ખાધી
કોકી?
હા કોકી ખાધી રાત્રે.
ચાય કોફી કે એમ ને એમ ખાલી કોફી.?
ના ના કોકી અને અચાર ખાધું. મારી દાદી અચાર બનાવે છે ને, હા!
હમ હમ
એ ખાધું તમે શું ખાધું આજે?
અમે કારેલાનું શાક અને સેન્ડવીચ બનાવ્યું.
અચ્છા!
અમે બે સાસુ, વહુ એ શાક ખાધું આ લોકો બેયે સેન્ડવીચ ખાધી.
અચ્છા મેં હ અમે પણ આજે બપોરે કઢી ચાવલ બનાવ્યા હતા, સિંધી કઢી બનાવી હતી. અને પછી વિચાર્યું કે શું બનાવીએ રાત્રે તો એટલે! એટલે એના, એટલે એને દાદી એ કીધું કે કોકી બનાવી લઈએ. કેમ કે આજે દાલ નહી દાલ નહી ખાવાય ને એટલે. રવિવારે એટલે રવિવારે દાલ નહી ખવાય ને?
ના તમે ન ખાઓ? અમે
ના અચ્છા ના હમે નહીં ખાઓ રવિવારે તો.
હમ હમ અમે રવિવારે ખીચડી કઈ ન બનાવીએ.
અચ્છા!
નો બનાવી એમ
અચ્છા અચ્છા!
અમાર કઢી ચાવલ સોમવારે બાંધેલા હોય, ફ્લાવર બટે કરેલા લસુન માં
અચ્છા!
કળી ચાવલ આમારે સોમવાર ઈ ખાવાનું ફિક્સ ગુરુવારે ચણા ની દાલ ચાવલ
અચ્છા!
પતા કોબીનું સાક.
હા અમે પણ કાલે કાલે વ્રત છે મારો અને મમ્મી નો તો એટલે બપોરે હું તો બપોરે બપોરે ખોલું છું, ખાવ મતલબ બપોરે સ્કૂલ થી આવીઈને પછી ભૂખ લાગે છેવ એટલે ના બપોરે ખાઈ લઉ ખાવાનું તો અને પછી રાત્રે ફલાર.
હા બપોરે આપડે સિંધી લોકો તો અને બપોરે જ
હા એ પણ બપોરે જ ખાઈએ છ છે આપણે તો.
અહીંયામ બધામ રાત નાખી ખવા અમે બપોરે ખાઈએ અમા ગુજરાતમાં જેવી રીતે કરતા હો એવી રીતે જ કરીએ મેયા
અચ્છા, અમે પણ બપોરે જ ખાઈ લઈએ.
હા,
તો પછી મમ્મી કાલે મમ્મી બોલતી હતી હાલકી શું બનાવતો? મેં કીધું કે ભાઈ ચાવલ તો જોઈને તો, એટલે તમેના કાલે તો દાલ ચાવલ બનાવજો.
હા!
હમ
હમ તમે દાલ કઈ બનાવો તુવેર ને દાલ ખટી મીઠી?
બ બે બંને બંને તુવેરની પી તુવેરની પી પણ અને એના ક્યાં બોલતે પહેલાં મૂઘની પણ અને ચણાની પણ દાળ બનાવીએ.
હા આપડે સિંધી માં તો મૂગ ની દાલ થૂમવાર
હા થૂમ વાળલી પર કાલે શું? અ વ્રત છે ને એટલે કાલે થૂમ અને પ્યાજ આતુર ખા ખાઉું નહીં. હા એટલે પછી પ્લેન દાલી જ બનાવી અમે.
હા હા હા મે ન કાંદાલા સુંદર તો ઉપવાસ કોઈ રાખીએ ને, તો ના ખાઈ.
અચ્છા
હમ હમ દાલ ચાવળ અમે ઉપસ ન એમ જ બનાવી કડી ચાવલ ત અને દાાલ ચાવલ એવીતે.
અચ્છા મને નહીં ભાવતી કઢી. મને નહી મને નહીં ગમતી કઢી તો. ના, હ હું નહી ખાતી કઢી તો.
કી ફેવરેટ ભાઈ સિંધિ કઢી એટલે
આ મતલબ મમ્મી પણ કે છે સિંધી કડી તો બધાની ફેવરેટ છે બધાની મતલબ મતલબ બીજા કાસ્ટ ને પણ ગમે છે સિંધી કઢી તો વાત ખવાર મને નહ ગમતી.
હા મારા હબસબ ન ન ગમે કઢી ચાવલ.
અચ્છા. હા, એમના એ એમાં એને પેલો કડવું કડવું ઉરવો હોય ને તે.
હાર હમ એ એ લોકો ને ઓર કો. હા ઓર કહો જરાઇ ન ગમે એ લોકો ને.
મને બિલકુલ નહીં. આ ઉડબો પણ નહી ભાવતું અને પેલા સૂકા ધાણા હોય છે ને? પુલાવમાં પુલ્લામાં નાખીએ. લાલ પુલ્લામાં એ પણ નહીં ભાવતા. મને...
હા અ.
હા અ.
અમારે તો આખો દી મોઢામાં હોય. મને એસિડિટીની તકલીફ બહુ છે, ને એટલે પછી એ ધાણા શાક. કર છો બ ડી ચો જો વાત વરિયાળી એ મોઢામાં જ હોય, મારે મને એસિડિટીને બહુ તકલીફ છે. થોડુંક કંઈક ખવાઈ ગયું. એટલે પૂરું એટલે મોઢામાં મા રાખું. બહુ તકલીફ છે. મને તે એસીડીટી.
અચ્છા! તો પછી રાત્રે તો તમે, ત આ પેલા એના ચાલતા તો હશો, ને ખાઈને પછી?
હા, વોક તો ચાલુ જ હોય મારું રાતના તો, હમણાં ય હાલતા- ચાલતા જ વાત કરું છું.
અચ્છા! હા કેમ, કે એ હા. એ જ પ્રોબ્લમ છે. એસિડિટીની તો.
હા અ.
એમાં બસ આજ ધ્યાન રાખવું પડે. ઓવરલોડ નહીં ખાવું. ખાવું પછી કેવું? હા, ઓવરલોડ થઈ જાય ને તો પછી એસિડિટી બડી જાય છે.
એટલું તીખું- બીખું ય અમે નથ ખાતા. હં.
હમ.
અમારા ઘરમાં કોઈ તીખું નથી ખાઈ શકતું. ખાલી મારા છોકરાને જોઈએ. તો એને કરી દયે તીખું બાકી, અમે બધા.
તમે બધા ફીકા ખાવ ઓ છો? મોડું.
ભાઈ મોરુ ખાય. અમારા સાસુ માય મોરુ ખાય.
હં મારા ઘરમાં પણ, પણ બધા બધા જ મોરુ જ ખાય છે. પણ, મારે છોડીને. મમ્મી કે છે કે શું યાર, તારા માટે બે- બે મતલબ અલગ- અલગ બનાવું.
હા તો, અમારે એમ જ છે, ને મારા છોકરા માટે અલગ બનાવવું પડે એક માટે, બાકી તો,
હું પણ મુું..... પણ બઉ બહુ જ તીખું ખાઉં છું, નહીં ગમતું જ નહી તીખા વગર તો ખાવું.
હા હા અમારા ઘરમાં એમ જ છે. મારો છોકરો ય ન ખાય. જરાક મોરુ એટલે,
અચ્છા! કેમ કે આદત. લાગી ગઈ છે ને તો પછી નહીં. છૂટતી જ નહી. તીખા વગર તો, અને કશું ભાવતું પણ નહીં.
તો, હોય ને ત્યારે બનાવી એને તો એ. ખાય જ નહીં. મોડું તો એને ભાવે નહિ, એટલે ખાય જ નહીં. કાંઈ જ ન ખાય. ચાર પાંચ દિવસ થી તાવ આવે ને ઉલટી થાય. ક કંઈ એટલે... કચડી તો મોટામાં નાખે જ નહી કઈ નખાય મારે ખાવું જ નથી આવું મારે નીચે નહીત બોલે, ચટપટું ખાઈ જોયું હ
ના પછી પેટમાં દુખાય તો થોડી તીખું ખાઈએ. પેટમાં દુઃખે ભઈ અગર બુખાર આ બધું.
હમ, પછી એની. પછી એવું કંઈ બનાવી દઉં. હા હાલો બાકી તો ખાય નહી કંઈ? હેલો, અવાજ નથી આવતો?
નહીં ત કપાય છે. બહુ આવાજ તમારી.
હા આજ ખબર નઈ એમ પેલા કોલ ના એમજ કેતો તો કી કે તમારો અવાજ બઉુ કપાય છે.
અરે હાલ ખબર નઈ શું સર્વર ડાઉન ચાલે છે ને બઉુ જ
હા.
એટલે એટલે આવું થાય છે હવે
હા હા
હમ.
બાકી આજનો દિવસ કેવો ગયોમ સારો ગયો
હા આજ નો દિવસ સારું. કેમકે સવારે જ લેટ ઉઠી પછી લેટ ખાયું પીધું. તો એટલે લાગતો તો હા આાજે રિફ્રેશ છે બહુ
હા આજે એન્જોય કરતો
તો બધા દિવસો એક જેમ પાંચ વાગે ઉઠવું તો મતલબ પાંચ વાગ્યે જ ઉઠવું છે.
આસપાસ જિંદગી ચાલતી રહે છે એમ
અ પછી કાલથી છે છ દડા પછી આ જ ટાઈમ છ રૂટીન ચાલુ જ છે છ દાડા બસ એક જે રવિવાર સાતમો દિવસ આવે છે એ
બધુ એમ કામ હાશ રવિવાર આવ્યો બધાને એમ છે એમ ક અમારે પણ એમ હાઉસ વાઈફ વાળો ને એમ થાય કાલે રવિવાર પણ ભલે રજા ન મળે એમને પણ એમ થાય કે હાજ કાલે રવિવાર છે એમ
હા હા કેમકી શું મારી મમ્મી બી ક છે હાશ કાલે રવિવાર છે આરામથી ઉઠીશ કેમકે તમને મોકલવા પ મોક મોકલવું સ્કૂલમાં તો એમને પણ ઉઠવું પડે નાસ્તો બનાવી આપે તો એટલે એ પણ ઉઠે છે પાંચ વાગે હા. તો એ પણ ઉઠે છે એટલે એ પણ કે છે હાશ આદ થોડો શાંતિ તો છે.
હા થોડી લેટ ઉઠવાના છે હું એ મોડી વીઠી છ વાગે ઉઠવાનું છે પણ આજે મેં નો ઉઈઠી પછી મારે સાસુમાં એ ચા બનાવી દીધ એ લોકોને હ સાત વાગ સદ તે કોલેજમાં જવાનું નહતું એટલે થોડું નિરાત હતી એમ
અચ્છા અચ્છા.
આજ કઈ બોયલા નહી ને કે તોમ આમ કે ક ઉઠ ને ઉઠ ચા બનાવી દે પછી સુઈ જાય પછી થોડી નીદર આવે.
હા પછી થોડી નીંદ આવે છે.
હા ને એક વખત ઓઠી જવા પછી થોડી ક સુવાનું હોય.
હા એ જ છે એકવાર ટૂડું ઉઠી જાય તો ઉઠી જાય પછી નિહુંગ જેટલી પણ અગર આપણે હું કરી ને પણ નહી આવતી જ નહી પછી હ ઊઘ તો
નહી એટલે પછી આજે રજા હતી એટલે મેં થોડી આડસ કરી નાખી કાઈ બોલયા નહી હ .
હ હ હ હ
પછી મમ્મી પપ્પા ની બધા મજા મા
હા બધા મજામાં છે.
હવે સુવાની તૈયારી વાછી વાર છે તમને
ના ના મમ્મી તો મારી બૂને ભણાવે છે અને પછી હું હું પણ થોડો ભણીશ પછી ઊઘીશ ઊઘીશ સવારે વહેલા પણ ઉઠ ઉઠું છે તો આ આજે મતલબ એજ છે કે ભાઈ વેલા વહેલા સવું અને વહેલા ઉઠવું. ને પછી તો નીંદ ના પૂરી થશે.
હ ઈજ ને નિંદર નથી પાકતી એટલે સવારમા આંખો દિ આમ
તે લાગતું જ નહી કે કેવી રીતે આજે રવિવાર પણ ચલી ગયું ખતમ થઈ ગયું રવિવાર પણ
હમ્મ
હલો
જલ્દી નીકળી જાય છે હા હલો
હા એ જ છે
હા અમારે એમ જ રાતના બાર વાગે સુઈએ અમારે છેલ્લે સિરિલો બધી પૂરી કરીને સુવાનું છ વાગ ઉઠવાનો એટલે કે સવાર ના ઉઠી ને આમ નીંદ માં જ ફરતા હોય નીંદ નો રસો કેમ શ ભયો કઈ નહત ચાય પાાય
હાલ એટલુ ઉનાળામાં ઉનાળા પણ હાટલી નીંદ આવે છે પછી તો શિયાળામાં તો ઊંઘ જ ની ખૂલ તી આમ લાગે કે ભાઈ હવે સ્કૂલ નહી જવું છે મને તો
હા ઠંડીમાં તો ભી ગોધડું ઓઠી ને સુઈએ એટલે પૂરું
ક્યારે ક્યા ક્યારે તહેવારો આવે યા એના અ કયા બોલ છુટ્ટીઓ આવે રવિવારો તો ભાઈ આરામથી સૂઈએ તો સહી આરામથી ઉઠવું
હમ્મ ભણવાનું એ થોડી સહેલું છે કઈ સહેલું નથી આ જીવનમાં
હાલ તો એટલું એટલું ડેવલોપ એટલું આગળ બળી ગયું છે ને આટલે તો ભણવા ભણવામાં પણ એટલી ડાયડફી ડફિકલ્ટી આવે છે હવે તો
હમ્મ
ખાવું પીવું કઈ સેલું નથી આજે
હા એજ છે
હમ્મ
બાકી હું કરો ભી છે
બસ હવે બસ ભણી લઈએ બે વર્ષ નેકળવા